હ
હલો તમને મારો અવાજ આવે છે.
હા તમારો અવાજ એક એકદમ મને સંભળાય છે.
હા મને તો મારો એકદમ ક્લિયર અને સારો અવાજ આવે છે. તો નમસ્તે તમે કેમ છો.
હા બસ મજામાં છો તમે કેમ છો?
હા અમે પણ એકદમ સ્વસ્થ અને સારા છીએ હે. તો આજે આપણેે બાળમજૂરી વિશે વાત કરીએ.
હા તમારી વાત એકદમ સાચી છે. બાળમજૂરી એ શબ્દની સાંભળ સાંભળતા જ મને ખૂબ જ આશ્ચર્ય થાય છે કેમ લોકો આ બાળકો પાસે કેમ મજૂરી કરાવતા હશે એમ.
હા તમે સાચું કહો છો. આજે મેં બસ સ્ટેશન ગઈ હતી ત્યાં મેં જોયું કે એક બાળક હતું એ ત્યાં એક લારી એ કામ કરતું હતું અને ખુબ જ દુખી દુખમાં મને લાગ્યું હતું. તો મેં વિચાર કર્યો કે આજે આપડે બાર મજૂરી વિશે જ વાત કરીએ.
હા તમારી વાત એકદમ સાચી છે. તમે જોયું હશે કે બસ સ્ટેન્ડ પાસે જે છે એ બાળક તમે જોયું એમ કયો છો કે સામાન ઉચકતો હતો તો એ ખૂબ જ દુઃખ દુઃખ ભરી ઘટના કહેવાય કેમ કે આવા દ્રશ્યો જોઈને જે છે આપણું જે મન હોય છે. એ વ્યથિત થઈ જાય છે કારણ કે દરેક બાળકને ભણવાનો અને રમ આપવાનો અધિકાર હોય છે કામ કરવાનો નાનપણથી નહી કામ કરવાનું છે એમને પણ એ એમની એક ઉમર હોય છે કે ત્યાર પછી બાળક જે છે એ કામ કરવા માટે યોગ્ય માનવામાં આવે છે તો એ પહેલા જેમને કામ કરાવીશું તો એ ભણશે ક્યારે રમશે ક્યારે તો આપડે એનું ધ્યાન રાખવું જોઈએ એમ.
હા તમે સાચું કહો છો. બાળ મજૂરી આપણા સમાજની એક મોટી સમસ્યા છે. અ અને ઘણા બાળકો ગરીબી અને મજબૂરીને કારણે નાની ઉંમર માં જ કામ કરતા લાગે છે પણ આપડે ધ્યાન રાખવું જોઈએ કે ના છોકરાઓને બાળમજૂરી ના કરાવવી જોઈએ. ભલે ગમે એટલી બેરોજગારી કે ગરીબી જ હોય.
હા તમારી વાત એકદમ સાચી છે, અને બાળમજૂરી જે છે. એનું મુખ્ય કારણ શું છે તો હું તમને એ જણાવું કે ગરીબી હોય છે, બેરોજગારી છે, અજ્ઞાનતા છે પરિવારની આર્થિક મુશ્કેલી હોય છે કે જેના કારણે નાના બાળકો જે છે, એમને કામે જવું પડતું હોય છે કોઈના માતા નથી હોતા, કોઈના પિતા નથી હોતા તો એમને પોતાના ના અથવા તો એના નાના ભાઈ બહેન હોય છે. તો એમનું જે પરિવારનું ગુજરાન. ચલાવવા માટે જે છે, એમને બાળમજૂરીએ જવું પડતું હોય છે એમ.
હા તમે સાચું કહો છો, અને કેટલાક માતા પિતા પણ પોતાના બાળકને કમાણી કરવા માટે મોકલી દે છે. કારણ કે તેમને લાગે છે. કે બાળક કમાશે તો ઘરની સ્થિતિ સુધરશે સારું આપડે જમવાનું સારું ભોજન ખાય છું. પણ તેમ તે નથી વિચારતા તે લોકોનું તેમના બાળકનું જે ભવિષ્ય છે. એ અંધકારમાંય બની રહ્યું છે.
હા સાચું કીધું તમે. કે જે ઉંમારે બાળક જે છે, શાળામાં હોવો જોઈએ તે ઉંમારે જો કામ કરશે. તો તેનું શિક્ષણ જે છે, એ અધૂરું રહી જશે. એટલે બાળકો જે છે એ ક્યાં ક્યાં કામ કરતા જોવા મળે છે એ હું તમને હવે જણાવું તો કે જો આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પણ હોટલ હોય છે તો એમાં હોય છે અથવા તો ચારની લારી હોય ત્યાં હોય છે ગેરેજમાં કામ કરતા હોય છે. કારખાનામાં હોય છે ખેતરમાં હોય છે ઈંટના ભઠ્ઠા હોય એમાં હોય. પછી અમુક તો ઘરમાં હોય દુકાનોમાં હોય. આવી તો અનેક ઘણી બધી જગ્યા જે છે કે જ્યાં આપણને નાના બાક એ કામ કરતા જોવા મળતા હોય છે એમ.
હા તમે સાચું કહો છો કે કેટલાક નાના બાળકો ઘણી જગ્યાએ કામ. કરતા છે જેથી એમના સ્વાસ્થ્ય પર પણ ખુબ જ ખરાબ અસર પડે છે. તો બાળ મજૂરીથી બાળકના માનસિક વિકાસ પણ પણ અસર પડે છે, જેથી તે લોકોને સતત કામ કરવાથી તણાવ અનુભવતું હોય. અને જવાબદારીઓને કારણે તે બાળકનો આનંદ મંદ તે છૂટી જતો હોય છે, એ લોકોનું સ્મિત જતું રહે છે. તોવા કેટલાક પ્રોબ્લેમ એ બાળક નાનું બાળકે ફેસ કરતું હોય છે.
હા તમારી વાત એકદમ સાચી છે. કે અત્યારે કેવું હોય છે કે બાળકો જે છે નાના બાળકોને ભણાવવાના બદલે ભલે અત્યારે આપણને સરકાર જે છે ગવર્મેન્ટ સ્કૂલ આપે જ છે પણ છતાંય જે એમના પેરેન્ટ્સ હોય છે એ પૈસાની લાલચમાં આવી અને પછી જે છે. બાળકોને ભણવા નથી દેતા અને બાળમજૂરી એ મોકલી દેતા હોય છે, તો આ જે છે ખુબ જ નુકસાન કારક બન છે. તો જેના કારણે જે છે બાળમજૂરી બાળકોને કરવી પડતી હોય છે. છે
હા તમે સાચું કો છો કે કેટલાક જગ્યાએ એવા કાયદાઓ ન યોગ્ય અમલ થતું નથી જેથી. બાળમજૂરીઓ થતી હોય છે. તો સમાજ તરીકે આપણે વિચાર કરવો જોઈએ કે બાળમજૂરી થતી હોય. તો તેને આપણે અટકાવવો જોઈએ આપણે સરકારે પોલીસ સ્ટેશનમાં કેવું ક્યાંક કેવું જોઈએ થતું હોય તો ત્યાં આપડે એની કમ્પ્લેન કરવી જોઈએ.
હા તમારી વાત એકદમ સાચી છે. કે બા આપણે જો હે પ કમ્પ્લેન નહીં કરીએ તો જે છે પોલીસ ને પણ નહીં ખબર પડે અને કંઈ પણ બીજી પ્રોબ્લેમ પણ ઊભી થઈ શકે છે તો આપડે જ્યાં બાળક કામ કરતું હોય છે તે જોઈને આપણે સીધી જે છે કમ્પ્લેન કરવી જોઈએ એમ
હા અને આપડે બાળકોને બને એટલું શાળામાં જવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ જે જે બાળક પોતાનું સારું એવું ભવિષ્ય બનાવી શકે અને ભણવામાં પણ એ સારા આપણે પુસ્તકો અથવા ફી માટે મદદ કરી થી એ સારું એવો જીવન જીવે.
હા તમારી વાત એકદમ સાચી છે. કે જો બાળક જે છે એના ચહેરા ઉપર જો આપણે સ્મિત જોઈશું તો આપણને જે છે ખુબ જ સારું એવું વળતર પણ મળી શકે છે અને જો અત્યારે જે બાળકોને ભણવા દઈશ તો એ ખૂબ જ મોટો થઈ અને ખૂબ જ સારો એવો વ્યક્તિ બનશે નાગરિક બનશે જો એ સારી પોસ્ટ ઉપર કામ કરતો હશે ને તો એ બહુ જ સારું જેટલું નાનપણમાં એને બાળ મજૂરી કરીને નહીં કમાણવું હોય. ચાર થી પાંચ ગણું જે છે એ કમાઈ શકશે. તો આપણે જે છે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે નાનપણમાં બાળક ને જે છે સારા સંસ્કાર આપવા જોઈએ સારું ભણાવવું જોઈએ કે નૈકિક કામ કરાવવું જોઈએ.
હા તમારી વાત એકદમ સાચી છે. કે દેશમાં જો બાળક સારી રીતે વિકાસ હજી ભણશે સારું એવું શિક્ષણ પ્રાપ્ત કરશે તો એક આગળ જતા સારું ડોક્ટર વૈજ્ઞાનિક શિક્ષ ક એવું બધવાની ક્ષમતા એ ધરાવ છે. તો આપડે બાળકોનું સારું ભવિષ્ય માટે કઈ કરવું જોઈએ.
હા એટલે જો કોઈ ગરીબ બાળક જે છે એ ભણવા માગતો હોય તો આપણે એમને પુસ્તકો ફ્રીમાં મળી રહે અથવા તો એની ફી માં મદદ કરવી જોઈએ અને નાની મદદ જે છે એ પણ જીવનમાં ખુબ જ મોટો જે છે એ બદલાવ લાવી શકતી હોય છે એમ. એટલે આપણે જે છે એ હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ બાળક જે છે આપણી પાસે સારા પૈસા હોય તો બે પાંચ રૂપિયા જો એમને આપ્યા હશે તો એ ખૂબ જ આપણને ફાયદો રહેશે એમ અને જો સરકાર જે છે અમુક સમસ્યા દૂર કરી શકે છે. જેમ કે જે છે સરકાર જેના માતા પિતાના હોય અથવા તો એમને તો ફાઇનાન્શિયલ કન્ડિશન જે છે ખરાબ હોય તો એમને સારી એવી સ્કોલરશિપ પણ આપતી હોય છે તો આવી બધી વસ્તુઓનો લાભ લેવો અને બાળકોને જે છે એ શિક્ષણ અપાવવું જોઈએ એમ.
હા તમે સાચું કર છો અને શાળાઓમાં પણ બાળ અધિકારો વિશે આપણે માહિતી આપતી રહેવી જોઈએ જેથી બાળકો ને સમજાય કે શિક્ષણ વગર કશું એ છે જ નથી આજના જીવનમાં શિક્ષણ જ બહું જ મહત્ત્વ માર્ગ છે જો કોઈ બાળક અભ્યાસ છોડવા માગે તો તેને સમજાવવું જોઈએ.
તમારી વાત એકદમ સાચી છે કારણ કે જો આજનો વિદ્યાર્થી જે છે આવ આવતીકાલનો જવાબદાર નાગરિક છે. એવું આપડણે માનીયએ છીએ અને અંતમાં તો બાળમજૂરી વિશે એક સુંદર. વિચાર હું તમને કહું તો કે બાળકના હાથમાં કામના સાધ. ધનો નહીં પરંતુ પુસ્તક આપો પેન આપો સપના હોવા જોઈએ બાળક પાસે. કે હું મોટો થઈને એક સારો નાગરિક બનીશ હું મોટો થઈને ડોક્ટર બનવા માંગુ છું. અથવા તો શિક્ષક બનવા માંગુ છું અથવા તો કોઈ પણ પોસ્ટ માટે જે છે એસ સારું વ્યક્તિ એ હું બનવા માંગુ છું. કે એવા સપનાઓ જે છે એમને માતા પિતા અને શિક્ષકો દ્વારા જ એનામાં સપ સપનાઓ જે છે. કેડવાતા હોય છે તો એ જો ભણવા જ નહી જાય અભણ રહે છે તો એમનામાંવા. કોઈ પણ સપના જે છે આ આવશે નહીં. અને નાનપણમાં એમને બે પાંચ રૂપિયા મળશે તો એ મોટા. મોટા થઈને જે વીસ પચીસ હજાર રૂપિયા જે કમાવાનો છે એ ગુમાવી દેશે એમ. તો આપણેે જે છે બાળકને ભણાવવું જો એ ખુબ જ જરૂરી છે એમ.
હા. અને હું પણ એક વાત કહું તો બાળપણ વેચાય ના જાય તે માટે સમાજ જાગૃત. બનવું જોઈએ અને. આવા તમે જેમ કીધું કે આપડે બધી શાળાઓમાં બાળકો વિશે બધું. એ જાગૃતિ ફેલાવી જોઈએ કે વાળ મજૂરી ના થવી જોઈએ. એવા બધા કેટલા અને કેટલા ટ્રસ્ટ પણ જોયા છે કે જ્યાં બધા બાળક. લોકોને સારી રીતે ભણાવતા હોય છે. વગર પૈસે અને વગર ખર્ચે બધું એવું એમનું ટ્રસ્ટ. જ પૈસા કાઢતું હોય છે જ્યાં સુધી બાળક દસમી કે બારમું ધોરણ સુધી. એ ભણીને સારામાં કે પાસ ના થઈ જાય ત્યાં સુધી એ લોકો ભણાવતા હોય છે.
હા એટલે તમારી વાત ઇ એકદમ સાચી છે તો આજે આપણે બહુ સારી વાત કરી લીધી. તો ફરી મળીશું કોઈ નવા ટોપિક સાથે આભાર.
હા તમાર પણ ખુબ ખુબ આભાર.